હાલો
જય શ્રી કૃષ્ણબેન
ઓ જય શ્રી કૃષ્ણ કેમ છો બેન મજામાં
બસ મજામાં હો તમે મજામાં
મજામાં બધુ મજામાં
હા તબિયત પાણી સારા
સારા છે તમારી તબિયત કેમ છે?
હા સારી છે
હવે શું કરો છો ના જમવાનુ મોડું થાય હવે બનાવ્યું નથી ના મને લાગ્યું તમે જમી લીધા
હા અમે તો હમ્મ
હમ્મ
હવે એ ચાલતા ચાલતા વોક કરશુ થોડોને ફોન ઉપર વાત કરશું
વોક ક્યાં કર્યો છ હ ઘરે જ કે બહાર થી
હમણાંવા બા રે તો વરસાદ છે ને?
અચ્છા ત્યાં વરસાદ પડે છે
્ છે હા
હમ અમારે અહિયાં પણ ચાલુ છે પણ અત્યાર બંધ છે
હા
હમ
એ ચોમાસા માસ વ કરવા ન મળે પછી અંદર ઘરમાં જ કરી લઈ આમ હાલતા ચાલતા
હા હો તમારું ઘર પોતાનું છે ભાડે માં છે તે ફ્લેટ છે કે
નહી નહી નીચે જ છે એમ તેના
હમ અમાર ગુજરાત માં છે મોટ અમારે ગુજરાત નુ પોતાનું ઘર અહિયાં ભાડે છે
આવું
ચાર હજાર છે અહિયાં બાનું
ચાર હજાર તે મે મહિના સુધી નિકાલ વુ પડે ને
હા એને ભનો કેમ વયો જાય છે ખબર નથી પડતી
ખબર જ નથી પડતું તે મારા બાર કો સ્કૂલ ના ફીસ કે વેન નો ખર્ચો બધા એ મેનું ક્યારે ચાલી જાય ખબર જ નથી પડતું લાગે છે અત્યાર સુધી આપી આપ્યું હતું તમને
હ એજ ને પછી.. ત હા બધા ને ઠીકાણી એજ છે ને હમણાં મોંઘવારી કેટલી વધી ગઈ છે તો પછી હ શું થાય
હમ આપણે દૂધ લેશે તે પેલો એક ગાય નું લે છે બાળકો માટે અને બીજું બીજું ભેંસ નુ તો તે પણ બે આવે છે અલગ અલગ એમને લાગે છે કે અત્યાર સુધી તમને લઈ લીધા પછી એક મહિનો થઈ ગયું
હ હા હમ નને ક્યાં કેમ ખર્ચા વધી જાય છે કેમ પૈસા જાય છે ખબર નથી પડતી રોજે રોજ ના કેટલા ખર્ચા થાય છે
ના આવું જ થાય છે ને મને પણ આવું લાગે છે અ ત્યારે તો મારા બાળકો નાના છે તે વધારે મોટા નથી તે જયારે મોટા થાય એમના ખર્ચા પણ વધારે કે કપડા ના ના બધાના અત્યારે જો પે ના હ તે મારા મરજી થી એમને પહેડાવું
મોબાઈલ નું પેટ્રોલ નું એ બધું ખર્ચા વધી જાય છે ને
બધું એમનો શોક શોક પણ વધી જાય કે શું સોસાયટી માં દેખી બધી સ્ત્રીઓ મ દેખાવો જે તેમને દેખે તે કરે આવ જ
તમે શું હમણાં જમવાનું બનાવ્યું નથી હજી એમ ને
ના આજે ગુરુવારે છે ને
હા
તો પેલા મંદિર ગઈ હતી તે સાઈ મંદિરમાં
હા હા
તો ત્યાં મોડું થઈ ગયું તો અતિ હું સુધી વાત કરી ને પછી બનાવું
હા હા
મોડે જ ખાય છે અત્યારે અમને બનાવીને આપ્યો
હ છોકરાઓને બનાવી દીધું એમને
હમ, શામનું ખાય છે ને, તે એમને બનાવીને લીધું.
હા, હા.
આ છોકરા એ પપ્પા એ આપ્યું, તે પણ આવ્યા, તેને ચાય, પાણી અને બધું. આપ્યું કે, સામે સામે સુધી.
હા, હા.
હમ, તે પછી જમવાનું-ખાવાનું, મોડું થાય.
હમ, હમ.
હમ, હમ.
છોકરાઓ તો વેહેલા સુઈ જતા હશે ને પછી.
ના, ના, મારે વહેલા નથી સોતા, તે બપોરે સ હોય છે ને.
અચ્છા, હા, સવારની સ્કૂલ હશે એમ ને.
સવારની સ્કૂલ છે, તે સવાર છ વાગે. બંને ઉઠે છે, તે પછી સ્કૂલ જાય સાત વાગે.
હા, હા.
બપોરે પે. પાછળ આવે, ત્યારે તે સુઈ જાય, તે સાત વાગે તે ઉઠે. સાત ને સાડે છે.
તો વાંધો ના આવે, હા, હા.
હા. પણ એમને બપોરે ના સોવાના, ત્યાં પણ તે જ મોડું સોય છે, તો મને લાગે છે કે તે બપ થોડે સોય, તો સારું.
હા, હા.
હમ, કેમ આખો દિવસ તે પડતા રાય? તો લાગે છે, થોડો આરામ મળી જશે.
હા, હા.
તમે બપોરેે સુવો છો?
હા, મેમે અડધી કલાક કલાક વધારે વધી કરીને, કલાક એનાથી વધારે નહીં.
કેમ, કોઈ કામ હોય.
અમારે એટલે અમે બહાર નું કામ થોડું કરી છે. જેૈન કંપની એ છે ને, એનો ખેતર માં ખેડૂતો ને કામમાં આવે ને, પાઈપ આવે, એને રીંગો ચડાવવાની. કેવું કામ હરેે યા?
હા.
તો કરીએ, એમ આખો દિવસ.
આખો દિવસ એમનું મળે, તમને સારું.
આઠ રૂપિયા, દસ રૂપિયા કિલો ના હિસાબે. જેટલું થાય, પાંચ કિલો, સાત કિલો, એમ થાય ને એટલું.
હા, આવું કામ પણ સારું છે, ઘરે બેઠે કરવાનું.
અમે બે સાસુ-બહુ છીએ, એટલે જલ્દી કામ થઈ જાય, પછી અમારું. બપોરના એ બાર વાગે, જમી લેવાનું, અમારે બધાને
હમ, તમારું પતિ જાય છે ને, મારા ઘરે બાળકો છે, ના, ના. તો મારું થાય જ નહીં, મને પણ લાગે છે. કે મારો પતિ જ કામ કરે છે, તે એક જ. જનનું કમાવાનું, અને પછી પાંચ લોકો એના પૈસે ખાવાના.
હા, હા.
તો મને પણ લાગે છે, પહેલે હું ટ્યુશન લે લેતી હતી.
હા, હા.
અત્યારે મારા બાળકો મોટો તો હોય, એમને જ કરવામાં મારું ટાઈમ નીકળી જાય છે.
હા.
તો મને અત્યાર સુધી પણ લાગે છે કે હવે ફરીથી હું ટ્યુશન ચાલુ કરું. પણ સમજ માં નથી આવતું હવે કેમ પોતાના બાળકોને ભણાવીને મને મને જ નથ મન લાગ લાગતું નથી કે હું અવે નાના બાળકોને ભણાવુ.
હા ટાઈમ આખો દી એમાં જ નીકળી જાયને તમારો બે બે છો
હા એ માથો ખપાઈ જાય છે છે ને કે આખો દિવસ એના પાછળ બોલવાનું
સરખે સરખા હોય બાળકો એક બીજાની પાછળ જ છે ને એક વરસનો ફેર કીધો ને તમે હમમ.
હા હા એક વર્ષ નો ફરક છે.
હા એટલે એઈ જ ને પછી બે સરખા સરખા હોય એટલે પછી
હા તો આવું જ રીતે પણ હવે તે બંને થોડા મોટા થીયા છે યાર આટલા બધા નથી પણ મને આવું લાગે છે કે એક વર્ષ પછી જેઉ કે કશું કરું પણ સમજમાં નથી આવતી કે શું
હા ક્યાં હમમ.
તે પેલા હું કર્યું કે મોર્નિંગમાં હું સ્કૂલ જાઉં. કે પહેલે નોકરી કરી લેઉ પણ ત્યાં ઘરનું બધું કામ તો મારા ઉપર છે.
હા તમારી સાસુ ને હેલ્પ કરાવે કે ની.
ક્યારે જ કરે ક્યારેય ન એમના મન મનનું ઉપર છે.
હા.
હમમ ક્યારે તે બધી વાનગીઓ કાપીને આપી દે. અને ક્યારેક ના જે તેમને ગમે તે કરે બી હમમ. ત્યારે સત્સંગ નું ટાઈમ પણ છે તે સવારે પણ જાય. તે પછી સાંજે પણ જાય એના પછી કોઈને બતાવવું હોય કે સત્સંગ ના કોઈ કશું થાય. ત્યાં પણ જવાનું તો આવું તેમ પતાવે તો મને લાગે છે ઠીક છે આપણ કે બહાર જવાનું, ઘરે કરવાનું મારાથી તો ન હોય.
હા આ.
કે બહાર જાઓ બહાર જાઓ ત્યારે થાકીને આવો પછી ઘરનું બધું કામ કરો.
હમમ હમમ હા ઈજ ને પછી ન થાય. હા આવું તો પછી ન થાય ને બધું.
હમમ જયારે ક્યારે જ રવિ રવિવારે ફરવાનું જવાનું હોય ને તે મતલબ લોકો રિલેક્સ થઈ જાય કે હું આજે ફરવાનું જવાનું ઉમરની હેડીક થઈ જાય કે પછી ફરવા આવી પછી બીજું કામ કરવાનું.
વળી ઘરમાં આવીને કામ કરવાનું એટલે આપણને કંટાળો આવે એમ. થાય કે હવે ના જ કર હમમ.
આવા માટે લાગે છે કે ઘરે જ હું સારું છું પણ મારી બેનપણીઓ છે તે મને આવું જ કહે છે કે કેવી રીતે તમે આખો દિવસ ઘરે જ માં કાઢો છો. અમે તો બેસી જ ના શકે. તે પેલા કિટી પાટી એ વગેરે ચાલુ થઈ ગયા છે તે એમાં મજા મજા લે છે બધું તે ખોટું પેસો ખપાય છે. તો મને આવું ગમતું નથી. મને લાગે છે કે પોતાને જો બાળકોને જે પતિ એ આખો દિવસ મહેનત કરે છે તે ફાટુ કેટ કીટી પાર્ટી માં શું વેસ્ટ કરવાનું
વેસ્ટ કરવાનું હા એમાં જોય ને આપડે એમ થાય કા થાય બાળક કો માટે થોડું ભેગું કરી ને હારું ને
હા આવું લાગે છે ને પણ ક્યારે ક્યારે મન થાય છે જ્યારે એમના ફોટો જોઉં છું કે એમની કીટી પાર્ટી જવું મન લાગે છે કે હું પણ કરું પણ જયારે હું પોતાનું ઘર જોઉ શું તો લાગે છે ના હા હા ક્યારે લાગે છે ક્યારે લાગે લાગે કે ના ઘરે પણ જોવાનું સારું છે.
હમ્મ.
હમ્મ.
ક્યારેક એમ લાગે ખોટો ખર્ચો છે ક્યારેક એમ કે આપણે બી થોડી જિંદગી તો જીવાની ને એમ પોતાની
આવું છે ને તે જાઓ તો
નહીતર આખી જિંદગી જ છોકરાઓ પાછળ પતિઓ પાછળ એમ આખી જિંદગી આમનેમ કામો માં વહી જાય છે ને
કામોમાં એવી છે મારી બેનપણી જ આવું છે કે આખો દિવસ આખું આવું તો કરવાનું ને થોડું બહું પોતા માટે પણ કરવાનું જરૂરી છે.
હા. અમારે ગુજરાતમાં બહુ શોખીન બધા અહિયાં પછી મહારાષ્ટ્રમાં આવ્યા એટલે અમે એવા થઈ ગયા. અહિયાં ના લોકો જેવા ખાવુ પીવુંને સોવુ બસ ખાવું પીવું ને શું ન તો ગુજરાતમાં તો બઉ અમાર ફરવાનું કરવાનો બહુ શોખ હતો.
શોખ હતો તમારા પિયર ઘરે
હા પીએર ના ઘરે
હા હા.
અમે ઘરને ટકતાય નોતા આખો દિવસ ફરવા ને અહિયા ને અયા જાતો
હ મારું તો બંને જગ્યા જે એમ જ છે તે પીયર ઘરે પણ હું જાઉં છું હું તો ઘરે જમાં બેસું છું તે ફરવા જાય છે બધા જયારે હું વર્ષમાં એક જ વાર જાઉં છું ને
હા.
હમ્મ તે બસ માં સુધી તે પેલા ઉદયપુર ગયા હતા પિછલા વર્ષ પછી અત્યાર સુધી તે ઝોર્ટ ગયા હતા તો આ એટલું બધું પર આખો દિવસ ના કે એક જ વાર બે જ વાર પૂરા મહિના સુધી
હા હા.
હમ્મ અત્યાર સુધી પણ મળું આવું જ છે પણ મારી બેહેનો છે તે એક જ દિવસે ઘરે ના બેસે તે બહાર ફરવાનું જવાનું અઠવાડિયે સુધી તો આમનું ફિક્સ છે જવાનું જ છે. મારી એક બેન છે મારાથી નાની છે તે જ્યારે એમની તબિયત બગડે ને તે એમને આમને એમને પતિને કહે કે મને બહાર ફરવાનું જવાનું છે ત્યાં ત્યારબાદ મારી તબિયત ખૂબ સારી થાય
સારી થાય.
કે ઘરે બેસી ને તો મારું માથું ખરાબ
મા આ હા એજ હમ્મ હે એમ થાય અઠવાડયેમાં એક વખત ફરી આવી બારે એમ
હા અઠવાડિયા માં ક અઠયાર માં અઠવાડિયામાં બે ત્રણ વાળ પણ હતા આનું આનું થાય બધાનું ઘર ઘરનું અલગ છે ને
ગુજરાતના લોકો અમે શોકીન હોય કરવામાં અમદાવાદ કયો છે ને તમારે હા ગુજરાત ના લોકો બહુ શોંખ